હલો.
હેલો કેત હો જય શ્રી કૃષ્ણ.
તમે કેમ છો હા.
બરાબર છે સારું છે. હા હા સારું છે તમને કેમ છે.
એમ સારું છે.
બ હમ ભાવનગરથી.
હા.
ભાવનગર સાઈડ ગુજરાત.
ઓ હું વયાવરથી છું.
કયાં થી
બયાવર
બરાબર છે
હું બયાહવર રાજસ્થાન થી
રાજસ્થાન ખમ્મા ઘણી
હમ ખમા ગાણી
બરાબર છે બોલો બોલો
થાણા જેમજઓ
હા તમે લીધ
હમ તમે શું કરો છો?
હાલ તો આપડ વાત કરું છું અને આમ એજ્યુકેશન મે કોલેજ કર્યુ
અભ્યાસમાં તમે શું કરો છો અહિયાં પૂછતી
હા કોલેજ કરું છું
અચ્છા અચ્છા તમને એક ગુજરાતી ખારો
હા સારું આવડે છે
હમ તમને ગુજરાતી ખોરાકમાં કથો ખોરાક વધારે ગમે છે
હા ખોરાકય ગુજરાતી ગમે છે જનરલી ગુજરાતી જ ખવાનું હા
તમારે ગુજરાત મે ફેમસ ફૂડ
એટલે ગુજરાતમાં તો ઘણી વસ્તુ ફેમસ જ છે પણ આમ સ્પેશિયલ ભાવનગર ન કવ તું ભાવનગર માં તો ગાંઠિયા ફેમસ છે કદે લાગ હમ અને તમારી સાઈડ તો દાળબાટી હશે
હા હા દાલ વાટી ચૂરમાં
હા
કાફી ફેમસ છે
હા તો એમ છે
હમ
કઈક એપ્લિક કક વાંધો હતો નેટવર્ક નો તો વાંધો ન લાગ્યો પણ કોને ખબર
નેટવર્ક ઇશુ નેટવર્ક ઇશુ બહોત હે
હમ
ક્યારે રાજસ્થાન આવ્યા છો
ના ના આવવાનું છે પૈસા કમાવ પછી
હ એવું
હા હા
હમ ઓર
ઓ બતાવ
હલો
હા આજે કઈક તમે કેવ ફલાાયક તો અહિયાં ઘણી જગ્યા છે હ
બતાવ
હમ
રાજસ્થાનમાં ઘુમના લાયક સિટી જયપુર જોધપુર ઉદયપુર કાફી મસ્ત સિટી.
આમ
હમ્મ અમારે ત્યાં ફરવાલાયક જગ્યા નીલકંઠ મહાદેવ સિમેન્ટ અજમેર માં દરગાહ આના સાગર તલાબ છે અને અમારે ત્યાં દાલબટી ચોરમાં ખાવાનું બહુ જ પસંદ કરે છે.
ના હા. અને અહંયા ભાવનગર માં તો કવો તો નિષ્કલંક મહાદેવ નામ ક્યારેક સાંભળ્યું હોય તો પાંડવો દ્વારા સ્થાપિત છે. તો ત્યાં આગળ જાય છે ઘણા એવા દરિયા કિનારા અને શાંતિમય બીજે બધે પણ એક બે જગ્યા એવી છે જ્યાં શાંતિમય વાતાવરણ મળી રહે. પછી ભાવનગરમાં ફેમસ ગણો તો વિક્ટોરિયા પાર્ક છે ભાવનગર ની વચ્ચે સ્થગિત એક જંગલ જે સિટીની અંદર ક્યાંય નથી હોતું જનરલી પણ ભાવનગર માં છે.
હમ તમારા પરિવાર માં કોણ કોણ છે.
પરિવારમાં હું ભાઈ મમ્મી પપ્પા. તમારે કઈ રીતનું છે બસ ચાર
હમ્મ. અમારે તો મમ્મી દાદા દાદી પાપા બે ભાઈ
હમ્મ.
હમ્મ.
બરાબર છે બેન નથી તમે એકલા.
બેન એકલા.
બરાબર છે.
હમ્મ એજુકેશન ના.
હા.
એજ્યુ એજ્યુકેશન કરો તમે.
હા હા કરું છું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે મે.
હમ તમારો ફેવરેટ ફૂડ શું છે.
હમ્મ ફેવરેટ ફૂડ
હમ્મ.
ફેવરેટ ફૂડમાં આમ ડેલી તો શાક રોટલી ની મજા આવે પણ આમ ફેવરેટ માં ગણીયે ને તો પીઝા છે અથવા પંજાબી છે તો બહુ મ
તમે તમે પ્યોર ગુજરાતી છે યા અદર કોઈ કાસ્ટ
પ્યોર ગુજરાતી.
પ્યોર ગુજરાતી અમે તો મારવાડી.
તમે મારવાડી બરાબર તો તમને એટલો ગુજરાતી ખાવાનો શોખ નહીં હોય.
હમ્મ જમી લીધું.
હા.
હા. ઓર.
ઓર આમ તમે ફરવામાં કયું દરિયા કિનારો ગમે કે પર્વત સાઈડ.
મેં પણ હમણાં જે જમીન લીધું અને બેઠી છું ફોન પર.
બરાબર છે.
હમ્મ.
તો તમે ટોપિક કયો એક કાધો કે જેમાં વાત કરીએ આપડે.
ચાલો આ ટોપિક દૂધ તમને તમારે ત્યાં બીજું શું શું છે
કજું થરવા લાયક
હા ફરવા લ એક
ફરવાલાયક તોવ બધું છે અને આમ તો આમરવાલાયકો ઘણી વતુ છે દર્શન કરવા માટે ઘણાા એવા ટેમ્પલ પણ છે કે જ્યાં તેમ શાંતિ થી દર્શન કરી મોટા મોટા ટેમ્પલ પણ છે.
ક્યારે આવું તો ફરવા ત આય?
અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો. ચોમાસામા તો
સોમનાથ, અંબે માતા.
હા દ્વારકા.
દ્વારકા.
હ અને અત્યારે સોમનાથમાં તો સોમનાથ તો ઠીક ગિરનાર અત્યારે ચોમાસામાં તો પગથીયા ચડીને જાઓ આનંદ લ્યો. મજા લ્યો.
હમ.
બહુ મજા આવે.
બહુત મજા આવે ક્યારેક રાજસ્થાન આવો.
આ રાજસ્થાન પણ આવવાનો વિચાર છે કે ત્યાં આગળ આવીને આમ કે મારવાડી ઘરે મારવાડી લોકો હારે રહેેવું. ઉદયપુર ફરવું, મહારાણા પ્રતાપ નો મેહેલ જોવું. એની ઘણી બધી હા એમ. પછી બીજું બધું ઘણું રણ છે કે બીજું બધું બવ બધું જાણખું જોવા રખું છે ત્યાંનું.
હ
એ પણ જોવાની ઈચ્છા છે.
અમારે ત્યા ફરવા લાયક જગહ બહતે હૈ.
હા ઘણા લોકો અને ખાસ કરીને આમ ગણો ને તો બહુ બધા લોકો. એમાય આ વર્ષે તો બહુ બધા રાજસ્થાન ફરવા નીકળી ગયા હતા.
તમને મારાથી વાત કર ચોખ્ખો લાગે.
હા
તમને મારા શ વાત કર ચોખ્ખો લાગે. રાજ રાજસ્થાની લેંગ્વેજ બોલું છું હુ તમને સાથે. હલો.
હા
આવાજ આ રહી હે?
હા
હલો.
હા
નેટવર્કની વધી પ્રોબ્લેમ છે. બહતે. તમે શું કામ કરો?